હલો.
અમને મા આવે છે, હા આવી રહ્યો છે. ચ્યારે
હા તો આજે હું તમને જે, અત્યારના જે લોકો છે જેમની વિચાર ધારણા ખુબ ખરાબ થઈ ગઈ છે ને ખૂબ બગડી ગઈ છે, તો તેના વિશે થોડું જાણ કરવા માંગુ છું તો અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા સ્ત્રીઓ જે છે જે પહેલાના જમાનામાં જેઓ સાડીઓ અને, તેઓ એવું માનતી કે જેમ બને તેમ તેમનું અંગ વધારે ઢંકાયેલું રહેશે, તો તે તેમના માટે સારું રહેશે. પરંતુ જે આજકાલની છોકરીઓ છે તે એવું બધું કશું સમજીવી નથી રહી તેઓ થોડું ફેમસ થવા માટે અથવા થોડું રીલ્સમાં વાયરલ થવા માટે તેઓ તેમના કપડા ટૂંકા કરી નાખે છે અને તેઓ એવા બધા વિડીયો બનાવે છે. કે જે જોઈને આપણને પણ જોવાની શરમ આવી જાય પરંતુ તેઓને કોઈ શરમ નથી આવતી કે તેઓ આવું બધું કેમ કરી રહ્યા છે. અત્યારે તમે જોવા જાવ તો ઘણી બધી છોકરીઓ હોય છે જે ટૂંકા ટૂંકા કપડાંઓ પહેરે છે અને રીલ્સો બનાવે છે. જેથી કારણે તેઓ જલ્દી વાયરલ થઈ જાય પરંતુ આવા બધા બધા જે કિસ્સાઓ છે તેના લીધે ઘણા બધા આપણે જે જોઈએ તો રેપના કેસો વધી રહ્યા છે. તો તે આપણા માટે ખુબ નુકસાનકારક કહેવાય છે અને તે આપણા માટે ખુબ દુર્ગતિ વધારે તેવા કેસો છે. અને અત્યારે તમે જોવા જાવ તો છોકરીઓ એક સાથે ચાર થી પાંચ છોકરાઓ જોડે વાતો કરે છે અને પછી તેઓ ફસાઈ જાય છે તે અત્યારે ખુબ નુકસાનકારક છે તમાર શું માનવું છે આ બાબતે.
હા તમે કીધું પહેલાના જમાનામાં સાડી તે પહે અને એ ઘણી બધી સારી સારી લાગતી હતી અને હમણાં જનરે એવું છે કે છોકરીઓ ટૂંકા કટ પહેરે છે. અને ડ્રેસ પહેરે છે પહેલાના જમાનામાં એવું બધું ચાલતું ન હતું પણ હમણાં તો બધા લોકોનો ટ્રેન્ માં ઇન્સ્ટાગ્રામ છે એટલે તેમાં ફેમસ થવા માટે હ છોકરીઓ ઘણા બધું પ્રયાસ કરે ટૂંકા ટૂકા ટ પરે સ અને ડ્રેસ સોનું એવા ટૂકા પહેરે છે કે લોકો જોઈ તે માટે એ લોકો ફેમસ થવા માટે
કરવું જોઈ ફ માટે એમ જોવા જઈએ તો સારી પેરી ના ફેમસ થવું જોઈએ પણ એમ છોકરી માનતી જ નથી પણ એ વિચારી લે છે કે આમ જોવા જઈએ તો ઇન્સ્ટાગ્રામ પણ હા એધું ટ્રેન્ડિંગ ચાલે છે પણ એ બધું બંધ કરવું જોઈએ હાલે ઇન્સ્ટાગ્રામમાં અને
ફેસબુક કે સ્નપચેટ હોય, એમાં બધા ઘણી બધી છોકરીઓ એવું માન છે કે હ મે બવ ફેમસ થઇ ગયા એટલે અમને બધું મળી જા છે નથી એમાં આપડે એમ જોવા જોઈએ તો આ બધું કરવું જોઈએ પણ હમણાં જનરેશન એવી છે, કે અમારે. ફેમસ થવું છે. તમારે શું કે?
તમારી વાત એકદમ સાચી છે. તમે જેમ કહ્યું તેમ અત્યારે ફેમસ થવા માટે ઘણા લોકો. છે. જે આવા બધા પ્રયત્નો કરે છે અને જેને કારણે તેઓ પોતાની ઈમેજ તો બગાડે છે, પરંતુ અત્યારે તમે જોવા જાવ. તેઓ પોતાના ઘરના જે ઘરના છે. તેઓની ઈજ્જત પણ તેમના લીધે જાય છે, અને તેમના ઘરના શું વિતતિ હશે તેઓ વિચારતા જ નથી. તો તેઓએ વિચારવું જોઈએ કે તેઓ બધા આવા બધા. સો બનાવશે તો તેના કારણે તેમના ઘરનાની ઈજ્જત જશે, અને તેઓના ઘરનાનું શું થશે અને અત્યારે જેમ તમને કહ્યું તેમ. જે પ્રેમિકા, પ્રેમી- પ્રેમિકાઓ છે. જે એક સાથે પાંચ - પાંચ, છ છોકરીઓને પાંચ- પાંચ છોકરાઓ જોડે વાત કરે છે. તે પણ અત્યારે જોવા જાવ તો આપણે અહંયા મહારાષ્ટ્ર નોજ કેસ તમને કહેવા માંગુ છું, તો એક છોકરી તેના ફિયોનશી ને લઈને. પહાડ પર ફરવા ગઈ હતી, અને ત્યાં તેના પ્રેમિકાને બોલાવીને ધક્કો મારી દેવાયતો. તેનો મર્ડર કરવામાં આવ્યો, અતારના લોકો જોવા જાવ તો, ઘણા લોકો એવા છે કે જે મર્ડર કરવા પણ નથી પીતા, ત્યારે આગળના જે લોકો હતા, તેઓ એવું વિચારતા હતા કે, કોઈનો જીવ લેવો જોઈએ અ નહીં. અને જીવ હત્યા કરવી જોઈએ નહી, જ્યારે અત્યારના લોકો એવું કશું વિચારતા જ નથી, તેઓ તેમના મનમાં જે આવે તે કરી દે છે, જે ખુબ જ ખરાબ વાત કહેવાય. અત્યારે તે બધું લોકો સોશિયલ મીડિયા પરથી જોઈને જ શીખે છે, તો આ બધું રોકવું જોઈએ. અને આ બધું ન થવું જોઈએ, એના આગળનો જે જમાનો ચાલતો હતો. તેમ બધા લોકોએ રહેવું જોઈએ, તમારરે શું માનવું છે? આ બાબતે.
હા, તમે કીધું તેમ જ. હાલની હમણા પેલાના જમાનામાં એવું બધું અ બલાત્કાર કે, એવું બધું ચાલતું ન હતું, હમણાંની જનરેશન એવુ છે કે, બલાટકાર નું વડું ચાલી રહે છે, અને ઘણા બધું એવું અ પ્રેમનો થવાથી, લોકોનો હમને. હાલે જોવા જઈ તો, હર્ષ નામનો એક અમારા અહયા વ્યતી છે, તે હમણાં રોજ આ છોકરીને હજુ તો દસમામાં ભણેે છે, અને છોકરીને પટાવવાની કોશિશ કરે છે. હાલે હમણાં એવું ચાલવું ન જોઈએ, અને એમ જોવ જોઈતો. આપણેે એમ જોવા જઈએ, તો હમણાંની જનરેશન એવી છે કે. પછી એ લોકો મરવા અને વિચાર લોકો છે. અને ગમે ત્યાં જાય, ફાંસો નાખી જાય કે, એવું ડબરે છે. હાલી જંશન એવું ન ચાલવા જોઈએ, પણ આ આ ફોન આવી ગયો છે હાથમાં, અને મમ્મી-પપ્પા લોકો ફોન આપી દે છે. આ હર્ષ નામનો મારો ફ્રેન્ડ છે. તે એવું બધું કરવા ના જોઈએ, તમારે શું કેવું
તમારી વાત એકદમ સાચી છે, તમે જેમ કહ્યું તેમ, હું એ જ કવા માંગુ છું, કે અત્યારના જે લોકો છે. જેઓ પ્રેમ સંબંધમાં બંધાય છે, અને પછી તેઓ મરી જવાની અથવા પણ જે ધમકી આપે છે, તો તેઓ
ઘરણાનું પણ નથી વિચારતા, તેઓ પોતાનું તેઓ પોતાનું ઘરના પણ નથી વિચારતા કે, તેઓ શું કરી રહ્યા છે, તેઓ એવું પણ નથી વિચારતા કે. તેમના મમ્મી-પપ્પાએ તેમને આટલા ઘણા મોટા કર્યા છે. અને તેઓ એ વિચારવું જોઈએ કે, તેમના મમ્મી પપ્પા એ તેમને આટલા વર્ષ જેમ કે, તમે જાણો છો કે, તમે જેમ તમારા અહિયાયા ના હર્ક ની વાત કરી, જે અમારા અહિયાં પણ
હા.
દસમા ધોરણમાં ભણે છે, અને તે ભણવામાં ધ્યાન નથી આપતો, અને તે એક છોકરી જોડે વાતો કરે છે. અને અત્યારે તમને કાલની જ વાત કરું તો, કાલે અમે પત્તા રમવા બેસ્યા હતા, અને જયારે મેં એનો ફોન ચેક કરવાની ટ્રાય કરી. ત્યારે એનો ફોન મેં એના હાથમાંથી લઈ લીધો તો, તેને તેના ફોન નું પાસવર્ડ મને ન કહ્યો, અને તેને મારી દોસ્તી નો ધિક્કાર કર્યો. અને અત્યારે તમની વાત કરવા જાવ તો, કાલે અમારો ખુબ મોટો ઝઘડો થયો હતો. પરંતુ પછી હર્ષે મને સોરી કહી દીધું, અને તેને મને કહી દીધું કે, તે કઈ છોકરી જોડે વાતો કરે છે. તો આ બધું ખુબ જ ખોટું છે, હવે તેના કાકા જે છે, તે પ્રોફેસર છે તો તેને. સમજવું જોઈએ કે જો તે દસમામાં સારી મહેનત નહીં કરે અને સારા ટકા નહીં લાવે તો તેના લીધે તેના કાકાની પણ ઈજ્જત જશે અને તેના ઘરનાની પણ ઈજ્જત જશે, તો તમારે અહીંયા કોઈ એવો હર્ષ જેવો છોકરો છે?
તે કાલે જ તેમનું
નોકરી માંથી બે જણો હતા, હતા. થઈ ગયો હતો અને એક બે જણ કરવા માટે તા પણ એમનું થાયલુ હતો અને રોહ ને પેલા ને એમ ગા ગાળો અને એવી બધી ગંડી ગાળ આપતો હતો. પણ તેનું એમ જોવા જઈએ તો તે લોકો મારપીટ પર પણ આવી ગયા હતા. આ બધુ હમણાં હાલની જનરેશન માં એવું બડું ચાલી રહ્યું છે. રેલો બડું આ બડું. માં ચાલવા જોઈએ હાલની નાની જનરેશનો ઘણી બધું હા બધું ચાલી રહ્યું છે પેલાના જમાનામાં એવું બધું કઈ ચાલતું નોતું. અને ત્યારે લોકો અ શાંતિથી રહેતા હતા. હાલે તો હમણાં તો ગુંડા ગડી ને એ બધું જ ચાલે છે. આ બડું જોવા જઈએ તો આ સરકારે બધું સાંડ કરવા જોઈએ અને એવું સાંડ કટતી નથી, તમારે શું કેવું?
તમે જેમ કહ્યું તેમ તમારો મિત્ર જેમ રોહન છે તેમ અમારે અહીંયા પણ કે અમારે અહિયાં પણ તેજસ કરીને એક છે. એ અત્યારે ખુબ જ એવો પ્રેમ સંબંધમાં બધલાઈ ગયો હતો. અને જે ખૂબ રેપ સંબંધમાં બંધાવાથી તે અત્યારે અત્યારે ઘણા ઘણા બધા ફસાઈ ગયા છે, તો અત્યારે તમે જોવા જાવ તો તે અત્યારે જોવા જાવ તો ઘણા બધા એવા છે અને તે તેજસ એટલો બધો પ્રેમમાં ફસાઈ ગયો હતો કે તે એ તેના મિત્રને મારવા માટે તેના ઘરે પણ પહોંચી ગયો હતો. જેથી કરીને તેને ખૂબ નુકસાન થયું હતું અને તેના ઘરના જાણી ગયા હતા તેથી તેઓ તેના ઘરના તેના વિશે શું વિચારતા હશે તો આવું બધું ન કરવું જોઈએ. અત્યારના યુવાનો તો સમજી નથી રહ્યા કે તેઓ શું સાચું કરી રહ્યા છે અને શું ખોટું કરી રહ્યા છે. પહેલાના જમાનામાં બધું કરવા પેલા કે આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ. ત્યારે અત્યારની જનરેશન છે જે સમજી જ નથી રહી કે તેઓ શું કરવું જો અત્યારની જ વાત કરું તો અમારા વલસાડમાં પોમાં લોન લઈ લીધી હ કે જેનાથી લોન ના હપ્તા ન ભરાયા અને તેને ઈમારત પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું તુ, આગળ તમે જોવા જાવ તો બધા લોકો એવા માનતા હતા કે જો તેમના પાસે પૈસા હોય તો તેમને લેવું જોઈએ અથવા ન લેવું જોઈએ અથવા લોનની તાકાત ભરવાની હોય તો જ તેમણે લેવું જોઈએ ત્યારે અત્યારના જે યુવાનો છે તે કોઈ પણ કશું પણ વિચારવા વગર મોત શોક માટે પણ લોન લઈ લે છે તો તેઓએ આવું બધું ન કરવું છે આગળની જે જનરેશન હતી ખુબ વિચાર ધારણા વાળી અને સારી વિચાર ધારણા વાળી હતી તો લોકોએ આ બધી બાબતે સમજવું જોઈ. તમારે શું માનવું છે આ બાબતે?
હા, તમે કીધુ તેમજ નમાં એવું ચાલી રહ્યું છે કે આ બધું પ્રેમા લોકો મરવાનું જ વિચારે છે. અને ગન્ના નોટ પણ
એઈ બગટ આવી ગયો છે તો જેને જવું હોય તે જાય.
વિચ છે છ કે પ્રેમમાં પડી ગયા લોકો. ફરવા ટ્રાય કરે છે, અને આ ફાંસો નાખ જાય, કેમ જેમ કેડી અને હાલે હમણા એમ જોવા જઈએ તો. પેલાના જમાનામાં એ બધું ન ચાલતું, હાલે અમણા ચાલશે. આ મોરડી સાહેબ બધું. સારું કરીજે છે, અને સરકાર સરકાર લાવી છે, અને મોડી સાહેબ નું એજ. કેવું છે કે, આ બધું ન, અને તમે સારા રહો તેમાં હું બધો પ્રયાસ. કરો છો, પણ આ બધું ચાલતું જ છે, મોદી સાહેબ પણ એટલું બહુ કરે છે, પણ લોકો કરતા જ નથી, અને એમ જોવા જઈ તો હાલના જનરેશન હમ, સિગરેટો કે દારૂઓ કે બડું પી છે, અમારા હો ઘરના બાર મારા ઘરના હે આ એક છે, હર્ષ નામનો સિગરેટ ગણી પી છે, અને એ હાલે હમણા અમણા નાની ઉંમર થી જ પી છે, તો મોટો થઇને કેટલી પીસે અને અમણાથી જ
હ.
પી તો સ એમ નહ વિચારે આવ જોઈએ, હર્ષ નામના છોકરા એ તમારે.
તમારી વાત એકદમ સાચી છે, હર્ષ નામનો જે યુવક છે. તમારે અહિયાંનો તેમજ અમારે અહીંનો પણ એક હર્ષ જેને અમે ઘોડો કહીએ છીએ. જે અત્યારે ખુબ ઘણી માત્રામાં સિગરેટો પી છે, અને તે દસ ધોરણ તો તે વાંચતો પણ નથી, અને આખો દિવસ ક્રિકેટો રમે છે, અને સાંજે દોસ્તારો જોડે બેસી ને બસ સિગરેટો પીતો રહયો છે, તો જે ખુબ જ નુકસાનકારક છે. ટટી એ અત્યારે ખુબ જ નુકસાનકારક છે. તેઓએ સમજવું જોઈએ કે, આ બધી બાબત ખોટી છે, અને જો તેઓ આ ઉંમરમાં જ એવું કરતા રહેશે. તો પછી આગળ જતા, તેમનું શું થશે, અને અત્યારે આપણે જોવા જઈએ, તો દસમા નુ રિઝલ્ટ જોઈને. દસમા પછી પણ આપણે ઘણી બધી નોકરીઓ સરકારી નોકરીઓ મેળવી શકીએ છીએ. તો જો તે દસમામાં ધ્યાન નહીં આપે, અને જો તે ફેલ થશે, અને જો તે આઈ. ટી. આઈમાં જશે. તો તેના કારણે તેને ઘણું બધું નુકસાન થશે, તો તેને તે બધી બાબત સમજવી છે, દસમું તો પાસ કરવા જ જોઈએ, હું તો એજ કહેવા માગુું. કે ગમે તેમ એસસ તોને પાસ કરવું જ જોઈએ, તેમનાથી એચએસ પાસ ન થાય, અથવા તેઓ ફેલ થઈ જાય. તો એ કઈ વાંધો ન આવે, પણ જો તેઓ એસ. એસ. સીમાં પણ ફેલ થશે, તો તેઓ ગવર્મેન્ટ એક્ઝામ માટે કોઈ પણ એપ્લાય કરી શકશે નહીં, તો તેઓએ એસ. એસ. સી ની એક્ઝામ તો પાસ કરવી જ. જો હું તો એવું જ માનું છું કે, જેમ બને તેમ દસમામાં સારી મહેનત કરીને, જો સારા ટકા લઈ આવશે. તો તેઓને પોસ્ટમાં પણ શાંતિથી, અને સારી નોકરી બેસીને કરવા મળશે. પરંતુ જો તેઓ ભણશે જ નહીં, તો તેમને મજૂરી કરવા પડશે, અને મજૂરી એ જઈને તેઓ. વાહન ચલાવવા પડશે, તો જે ખુબ જ નુકસાનકારક.
અમે કીધું તો, આ હર્ષ નામનો વ્યક્તિ છે તે સીગરેટ. દારૂ પણ પી છે, અને
એટલે હમ બધું સિગરેટ ા કે ડ્રગ્સો લઈશે, આવું એમ જોવા જઈ તો આ હર્ નામનો એક પણ આમ ઘરના એ વિચારો છે કે હા આ બંધ કરવું છે, આ ના પછી એમ ના સ નામ ના વ્યક્તિ ના ઘરે હસ એવ સુધારવા માંગતો નથી પણ સુધી શકતો નથી હવે, એવું લાગી રહ્યું છે. જ પણ પ્રેમમાં પડી ગયો હતો અને, પ્રેમમાં આપડું